ઑ અવાજ આવે છે મારો
છે હા આવે છે કેમ છો?
બરાબર પ્રોપર અવાજ આવે છે ને.
હા આવે છે સરસ
હા હ કેમ છો
કેમ છો બસ મજાણ તમે કેમ છો?
હું પણ મજામાં. બસ સંગીત સાંભળતી હતી તો મને વિચાર્યો કે લાવો ચિંતલબેનને ફોન કરો શું કરે છે? સંગીત સાંભળવું તમને કેવું લાગે? હમ સંગીત સાંભળીએ તો આપડું મન બી શાંત થઇ જાય
હા સાચી વાત
હા સાચી વાત છે મને પણ બહુ ગમે છે સાંભળો કે સંગીત સાંભળીએ તો આપણે મન શાંત થઈ જાય સારું એવું મ્યુઝિક હોય તો પછી એમ કે આપડે રાસ ગરબા રમવાનું જેવું એવું હોય તો આપને એકદમથી આમ મજા આવે
સાચી વાત છે મને પણ બહુ ગમે છેમ દંડિયા રાજપુરામ રમ પણ મને બહુ ગમે છે.
હા અને હમણાં જ હવે નવરાત્રી આવશે એટલે નવ દિવસ કેટલું સરસ મજા આવે આખી આખી રાત જાગી તો ભી એ
આખી આખી રાત જાગી તો બી સવારે આપણે ઉઊઠી જ જઈ કામ પર ચહે એટલો અંદરથી ઉત્સાહ હોય
હા સાચી વાત અને મજા આવે રમવાની આપણને
હમ્મ
અને આપણે દેશભક્તિના ગીતો ભી કેટલા સારા હોય છે. નવરાત્રી પણ તોલ આપે માતાજી ના ગરબા અને બધા ત કેટલા કેટલા નવા નવા સરસ પરસ ચાલતા હોય છે મને તો એ સાંભળવા બહુ જ ગમતા હોય છે. હા એ વાત સાચી છે તમારી કે સરસ માતાજી ના ગરબ બા હોય છે. એ ગરબા આપને સાંભળીને આ અંદર થીમ આનંદ આવી ગરબા રમવા માંડીએ છીચ વા.
અને આજકાલ તો અત્યારે હવે ડોક્ટર પણ કહે છે કે મન શાંત રાખવા માટે તમે શાંત સારા એવા મ્યુઝિક નો ઉપયોગ કરી શકો છો સારા એવા સંગીત તમે સાંભળી શકો છો. હલો હલો અવાજ આવે છે. હલો. હલો મારો અવાજ આવે છે તમને?